હેલો હેલો.
હલો.
શું કરેશ?
હ હોય.
શું કર
રસોઈ રસોઈ.
રસોઈ હા.
હા.
ગીત કોક સંગ પડતું લાગેસ.
સીરયલ ચાલતે.
એવું છે.
હા.
બોલો એ જરસ એ જ કરુંસ.
હમ હા. સું બનાવે.
એકલા બટેાટા.
હે.
એકકલા બટેટા.
બોતેટછા.
ઓનલી બટેાટા ડુંગર. ડુંગળી બટેટા ન પ્લાન હતો હવે એકલા બટેટા આવ્યા.
હમ. ડુંગળી પછતા હમણાં તો ખાધા તે.
હ એટલે તો નથી પણ ગી માર સાસુ ના હતા મારા મમ્મી ના.
એવું છે.
હમ.
હમ.
સું આજે જાણનું છેકે તારું.
હાઉ જ.
ત્રણ સાડા ત્રણ જનું છે ને હમ.
બ. હ આપ દૂધી ચણા ની દાળ બનાવું.
હા.
બો.
હ તો જરાયનો પસંદ આવ્યો.
ત લયો. પલટીચર.
હમ. કઈ નઈ જો જમવાનું બનાવીશ છોકરાને સોવડાવીશ.
હમ.
હ. પછી જમી બમ્મીને દ પીને ફસ આવીશ. આજ તો મોડું જાવાનું છે ને. ત્રણ સાડા ત્રણ જાવાનું છે એટલે વાંધવાનું છે.
હા.
બોલવી છેું શું ચાલે.
અચજા.
હમ.
મહેંદી કરતી મહેંદી નાખન ના ભરતી હતી. શીખતી હતી બનાવાના.
બનેવન.
હા મંદી ના કોન બનાવાનું હોય ને.
હા પણ એટલે કેવી રીતે આમ ડિટેલમાં હા.
તો એ કાગળ મેલી ના કોન્ટેક થાય એમ. ને પેક કરવાનું પછી તે પટ્ટી ને મળવાની.
છે જ પણ મહેંદી કાથી લાવો એમ કે ઘરે.
કોન લઈ આવવાના.
હા રે ર છે એવું.
હા.
હા હું તો કઉ ઘરે બનાવી મેદી.
નઈ એ તો બહાર ના કોન લઈ આવી ને એ કોણ માં નાખી દેવાની એટલે આપડે જેટલો કોન જોતો હોય ને એ મળી જાય.
હા એ છ.
કેમ કે બાર ના કોનમાં તો જાડો જ પોઈન્ટ આવે. તો આપડે જેટલો જાડો પતલો જેટલો થતો હોય ને એવો આપડે રાખ. થી ને મેંદીં આ મેદી આ કોનમાંથી બીજા કોનમા ટ્રાન્સફર કરી લેવાની. એટલે આપડે જેવો જોતો હોય ને એવો કોન મળી જાય.
હમ એઈ સાજ.
ને આપડે ઈ મહેદી કરવાની મઝા આવે બીજા નઈ ગમે.
હા. મેંદી આવડે જ.
હા.
તો વાંધો ન આવે.
હ વીખી ને હમણાં મેંદી વચમાં નથી કરતી એક્ઝામ હતી તી.
આમ કોઈને કરવાનું કીધું હોય તો કરી આપ.
કરી હા કરી આપો.
તો મને કરી દેજે.
આ ત તો મોનિકા છે પછી હું વાંધો છે.
એને ઓર્ડર છે.
આજેયે ઓર્ડર છે એને.
આજે નથ કરવાની.
હમ.
અ રે આ વ્રત આવેસ ને એ પેલા એ કે મારો ઓર્ડર છે એમ.
હા.
અપેક્ષાને અ મિસ્ટેક. કઈ ની.
હ
હમ ઓલીને કરવાની હતી ને તો એને ના પાઈડી તે એટલે.
હમ. એ હું હમણાં શીખી અમા મેદી કલા પેલા શીખી હતી જ મારે દસમારનું વેકેશન હતું ત્યારે પણ ત્યારે થોડુંક જ. શીખી હતી અત્યારે ટાઇટલને બધું શીખી ગઈ.
થોડી ઘણી તો આવડે છે બહુ નથી ફાવતી મને.
મને એક.
હાથ ધ્રુજવા મંડે.
નહી એવું તો હવે કઈ થતું નથી મને ખાલી એક ફીગરમાં ને બધામાં પ્રોબ્લેમ થાય.
પાછું આપડે આમ કેમ અ છોકરો દોરવાનું હોય અથવા પેઇન્ટિંગનું કઈ કામ હોય ને. તો ઈ આવડે.
હમ એમાં મને મિસ્ટેક થાય.
નઈ એ મને આવડે કેમ કે પેન્ટિંગનો બહુ શોખ. છે એટલે મેં પેઇન્ટિંગએ ઘણી આમ. સારી રીતે કરી લઉ ગમે કરવાનું કીધું હોય ને તો હવે. તો બેબી પછી કઈ કર્યું નથી બાકી પેલા બહું કરતી.
હમ મે અમણા વચમાં કાંઈ કર્યું નથી એટલા ટાઈમ થી બેઠી હતી આટલા સ નું સાભળ્યું ને તો પછી ક્લાસીસમાં ગઈ
હા ની ક્લાસીસ બલાસીસ હતા થોડી થોડીડી પહેલેથી આ ઓડતીથી
હમ
મને એમાંડતી
એમ તો પીક મારા ફોનમાં હોય ને તો હું ગમે એના હાથે કરલો પછી મારે હાથમાં મારે કરવી હોય ને કોઈ નો કરવા વાળું હોય તો એક હાથે કરી લો
હા એ તો એમ તો હુંય કરી લઉ
ખુદનાથ માં કઈ ર્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નહી.
હમ હ પણ ખુદના આત્મા કરવી નથી બી ા નાશ ન કરવી એ લોકો
હા ઈ એમ આઈ પાસે ડિફરન્સ છે.
હમ એ બીજાના હાથમાં કરવાટા ને પછી હારી ના પડે ને આપડાા હારી પડતી હોય
હમ
હ
હું સરાર કે થાય એઈ ન એનેમ
હા
બીજાના હાથમાં આપડે કમ્ફર્ટેબલ થઈને કરી શકીએ
આપડા હાથમાં તો ભલે ને પછી ખરાબ થઈ હોય.
હા ખરાબ થઈને પ્રેક્ટિસ એ પડી જાય ને આપણા હાથમાં કર્યું હોય તો બીજાના હાથમાં કર હો તો વાંધો ન આવે
બીજા તો કોઈ થોડાક પ્રેક્ટિસ કરવા આપે
હા એ છે
નહી એમ તો અમારે મારી ઘરે છે ને પેલા હ બે ત્રણ છોકરીઓ આવતી મંદી કરવા હાટું થઈને
હમ
ફ્રી માં કરી દેતી ને બી થોડી ઘણી એમ કે કે મને ખાલીએ તમમે ગમે એવી કરી દો પણ મને મંદી કરી દઉ કેમ કે નાની છોકરી પેલા વ્રત રેતી હોય ને તે કરવા આવતી હવે તો મોટી થઈ ગય હોય એટલે ખબર પડે એટલે હવે ન કોઈ આવે
હમ
થોડી થોડી આવડતી પણ હવે છે તે હાથમાં કઈ લીધવું ન હોય ને કોણ કે એટલે ઓછી
એ પેલા તો કોન પકડ હોય ને એજ મોટી ઓલી છે.
હમ
હે કોણ કેમ પકડવો એને કઈ રીતના પ્રેસ કરવો ક્યારે કેટલું નિકાસ કઈ રીતના ક્યારે કેટલ
જેમ વધારે ઓલું કરીએ આમ ડેલી માટે યુઝ કરીને આપડે શીખતા હોય ને તો વાંધો ના આવે તો જલ્દી આવડી જય
હા
પછી જો ક્યારેક ક્યારેક આપડે શીખીએ તો પછી એમાં કઈ આવડે નહી
હ મારા માસી છે ને ઘણા ટાઈમ થી મૂકી દીધી હતી અને છોકરી આવી હતી તો પછી એને એને ક્લાસ કરવા પયડા પણ એનો તો હાથ વળેલો જ હોય એટલે એને કઈ વાંધો ના આવે પણ થોડું ઘણું તો અઘરું લાગે જ.
હમ ક્લાસીસ માં એ પેલા તો ઓલા ચોરસ ચોખઠા કરીને શીખવાડે ને એમાં
ઇજ શીખવા પેલા તો ફ્લાવર્સ કઈ એવું બધું જ પટ્ટા અને એવું બધું જ શીખવાડ
હા મેં જોયેલું છે કેમ કે મારી બેની એ પેલા કઈ ઋતુ ન તે મને ખબર છે.
હા
એક દોઢ મહિનાનો ક્લાસ ને પપ્પા આવડે ને આપડે પ્રેક્ટિસ ઘરે ચાલુ રાખવી જ પડે કેમ કે એમના પછી મોરલા છે હાથી છે ગાય એવું બધું શીખવા માટે તો ટીસ કરવી જ પડે. એના સિવાય તો કઇ ઓપ્શન જ નથી ત્યાં બેઠીને નો શીખાય.
હા એટલે તો વાત છે.
હમ
ને ક્લાસીસ લીધા હોય ને તો આપ પડે છે ને અહી આમ મેંદી આવડી જાય ઓલું છે તે આપડે એમ ને એમ આપડી રીતે શીખતા હોય તો કઈ થોડું ઘણું બહુ બો
ઈ આપડે આમ શું કેવાય હોય ને તો એ થોડું ઘણું આપડે એટલા ને ઘણો
ને ક્લાસીસ માં આપડે બુકમાં શીખવાડે હોતી ઈ કરાવે એ બધું હમજાવે
હા નયા જઈએ ને તો આપણે ધ્યાન એમાજ હોય ના એ તો ફોન થોડ કક બીજું આવી ગયું તો બીજું ચાલુ થ થઈ ગયું તો બીજું
ને આડસ આયવુ હોય તો દઈએ કે ભઈ ઓલું છે તે ક્લાસીસમાં હોય તો મુકાય નહી
હા
કે શીખવાનું જ
હા
હાલો
હલો
હલો
હા બોલ
અવાજ આવતો તો કાઈ બીજો?
નહી ફોન વાયબ્રેશન નો આવતો તો.
હમ આ સારુ ચાલો રાખુ. કામ છે મારે ગામમાં જાવું છ.
હા વાંધો નહી
હા